હેલો
નમસ્કાર નમ નમસ્કાર ભાઈ
કાર આદિત્યભાઈ કેમ છો? બસ બસ મજામાં અવાજ આ છે મારું બરાર
હા બરોબર આવતું છે, તમારી ત્યાં શું ચાલે છે?
કઈ નઈ વરસાદ ચાલતું છે, ભાઈ હમણાં વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો છે પછી હવાથી બસ હા હવાથી વરસાદ ચાલુ છે એટલે આવેને આમા તડકો આવ્યો છે થોડોક ને પછી થોડોક વરસાદ આવતું છે
બરોબર, બરોબર કેવો છો ભાઈ, અહિયાં ભી વરસાદ નું કહર હમણાં આવવાનું ચાલુ થઈ ગયું છે.
કા તમે કા છો હમણાં? તમે ગુજ
દક્ષિણ ગુજરાતની ની બાજુમાં જ છું હું
ઓકે તો તમે એટલે ફરવા ગયેલા હો?
હા ફરવા ગઈ ને આવ્યા તમે કેવો આજે, તમે કેવો આજે જ શું લાવ્યા છો નવું? આપણા
નવું તો એટલે એવું છે કે આજે કઈ આપણેે જે તમને આપણે ખબર જ હશે આપણે ટ્રેન આજના ટાઈમ પર ટ્રેનો કેટલું રેલવે રેલવે માટ તે કેટલું વાત કરી શકી આપડે કેટલું સારું હોય કેમ કે એટલું બધું અપગ્રેડ થયેલું છે
હમ્મ નઈ નઈ તમારી વાત સાચી કેમ કે જે છે તમે જોશો આજની
ના ટાઈમ પર પહેલા ના ટાઈમ પર નથી હાલતું
નહીં નહી તમે એકદમ સરસ કહો છો કેમકે જે છે આજની ટાઈમ પર જે ભારત તીય રેલ છે, એમાં આપણે ઘણા બધા એટલે ડેવલપમેન્ટ ઘણી બધી એવી વધ તા જોઈ છે. કે જેમાં આ આજની ટાઈમોમાં જે રેલવે છે એ ખૂબ જ સમયો પછી આટલું મોટું પ્રસ્થાન લઈ લીધું છે લોકોને આવન જાવનનું, કે આપણે કઈ કઈ ની શકીએ.
હા એ તો છે, પેલા હું પેલાનો ટાઈમ ભાઈ એટલું બધું આપણા પાહે હોય, એટલું ગાડી ગાડી નથી હતું, કેમકે વંદે ભારત જો તમે તો એટલું કેમ કે એટલું ફી ચર ગાડી છે ને, એટલું હારી એટલે કમ્ફર્ટ ગાડી છે ને તમને અમા અમદાવાદ થી મુંબઈ આવવાનું હોય તો કમ્ફર્ટેબલ
મે બહુ કમ્ફર્ટેબલ થી આવે રહીશું, હા એટલે ઇ આપણને જો કોઈ કોઈ લો કોઈ એવા હોય કે ત્યાં આજકલની સમયોમાં રેલવેમાં એવા-એવા બદલાવ આવુ થયો છે કે તે આપણને જે મહિલાઓ છે એમને ભી જરાક ઓછા એટલે જે વૃદ્ધ મહિલાઓ છે એમને રિઝર્વેશન મળી જાય છે એમને નો સીટ કન્ફર્મ મળી જાય છે. ને જે નાના-નાના બાળકો છે એમનું અડધું ટિકિટ લાગે છે. છે. આ બધુંથી ભારતીય સરકારને ખુબ જ મોટો નિર્ણય લીધો છે. તમને શું? શું લાગે?
હારું જ કહેવાય કેમ કે ભાઈ તમે આટ આટલે તમે જે જોતા હશે તમે બહારના દેશમાં તમે જાઓ તો તમને એ બધું નહીં દેખાશે. અને પછી આપડે તમે જોવોતો બુલે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલુ છે. એ એ પણ આવવાનું છે આજના થોડાક બે વર્ષ ત્રણ વર્ષ પછી આવવાનું છે એટલે
હા તમે તમે જે કેહો છો તમે જે કેહો છો બુલેટ ટ્રેન માટે બુલેટ ટ્રેન માટે સરકારે એકદમ એટલે સરસ નિર્ણય લીધો છે કેમ કે એમાં શું છે કે અ તમે તમારે ટાઈમ ને તમારો જે છે જેમ તમારે કંઈ ઇમરજન્સી હોય તો તમે બુલેટ ટ્રેન ટ્રેનની દ્વારા તમે જઈ શકો છો. એમાં એટલા બધા ઘણા બધા આવી ગયા છે કે ત્યાં ત્યાં એમનું ટિકિટનું જે છે. જે દામ ખૂબ જ હા એટલે ઓછું એટલે ખૂબ મોટું રહેશે. તે તે પ્રાઈસે તે ટિકિટે કોઈ હર કોઈ નથી આવી શકતો કોઈ ગરીબ માણસ બુલેટ
એ તો છે પણ આજ પહેલા તમે તમે જો જોવ તો એમ પ્રધાનમંત્રી જે તે આપડે એમ કેરેલા. છે કે બજેટ એકદમ હારું જ આવે એટલે બજેટ નહીં ટિકિટ ન જો પ્રાઇસ હોય એકદમ અફોર્ડેબલ હોય એમ તો કીધું લેશે પર જોઈ આપે પછી ટ્રેન-ટ્રેન આવે. એટલે ટ્રેન બનશે ચાહે પ્રોજેક્ટ ચાલુ થાય એના પછી ખબર પડશે ને. કેમ કે હારી બી છે કેમ કે જો થોડોક બોહત થોડો ઘણો તો વધવાનો જ છે ટિકિટનો પ્રાઇસ કેમ કે મુંબઈથી અમદાવાદ ત્રણ બે કલાકમા અડી કલાક. મને આપડે ઘરમાં રેહ ત્યાં આપ અને આપડે અમે જે જ્યાં રેહ. ત્યાંથી મુંબઈ જવાનું તો એક કલાક. અમદાવાદ જવાનું તો એક કલાક. એમ બહુ હારું છે એમ.
બોહ હારું છે કેમ કે જે છે જો તમે જો આપણેે તો જે વાત કરી એ ભારતીય રેલના જે છે જે ફાયદાન બી એ ફાયદાકારો કેહેવાય કે જે મહત્વપૂર્ણ છે. કે પણ હવે હું કેશું કે જે અ ભારતીય રેલના જે નુસકાન મેં તમને કહીશું. કે ભારતીય રેલવે એવો એટલે ભારત સરકારે એવુ નિર્ણય લીધો છે કે ઘણા બધા લોકોએ જેભી હોય કોઈ-કોઈ લોકો પોતપોતાનું ટિકિટ ના કપાવે ને કોઈ-કોઈ લોકો બો એટલે ઉતાવળમાં ચડી જાય છે. કોઈને ખુબ દૂર જવું હોય તો એ લોકો જનરલ ડબ ડબ્બાની જેમ રિઝર્વેશન ટિકિટમાં બેસી જાય છે પણ આ બધા જે દુષ્કારો છે આ બ બધું એજ માણસને જે છે એ તૂટવાનું ખુબ જ જરૂરી છે. જો આ બધું નહી તૂટ થાય એતો. આ આનાથી શું થશે કે ભારતીય સરકારને ખુબ જ નુકસાન થશે અને લોકો લોકોને એટલું અનકમ્ફર્ટેબલ થઈ જશે ને ખૂબ-ખૂબ મુશ્કેલી થશે. તે એ લોકોને.
હા કેમ કે આજના ટાઈમ પર તમે જો તો સો પર્સન્ટમાં સાત પર્સેન્ટ સાટ તો નહી પચાસ ચાલીસ પર્સેન્ટ એવા લોકો છે કે વગર ટિકિટે ફરે. હા એ બધું એમ તમે એના માટે ટીટી બધે રાખેલા છે પણ ટીટી લોકો ભી એમ શું કરી આજે આજના ટાઈમ પર સ્ટેશન પર ઉભી રહે ટ્રેનમાં એટલું બધું નહીં આવે.
હા.
ને બહુંબર ચાલ એક વખત તમે જનરલ માં જાઓ તો તમને એક વખત ચાલો કઈ નહી ટીટી ની આવે ચાલે. તમે જો આધારણમે સ્લીપર જાડી જો એટલે સ્લીપ ઉપર બી બધા લોકો જે લોકો ટિકિટ લે ને એ લોકો સ્લીપર માં ચડી જાય ને એમ કે કે ભાઈ એ બેહી. જાય હુંઈ જાય એ બધું વસ્તુ પછી હું સ્લીપર વાળાને મજા ની આવે આજે સ્લીપર માં થાય ને પછી કાલે એસી માં ભી થાય આ બધું વસ્તુ. તો એ વસ્તુ સ્ટકલી સ્ટ્રીકલી ગવર્મેન્ટને એમ જોવા પડે ટીટી બધા ટ્રેન માં દસેક
કે છો મેં સાંભળો જો તમે જો કે તો એકદમ સાચું કીધું કેમ કે આજની સમય ઉપર આટલા બધા જે મુશ્કેલી થઈ રહી છે જે આટલું બધું સમસ્યા થઈ રહી છે એમાં શું છે કે આપણને નહી પણ એક બીજ દુરાને બી એવું મુશ્કેલ થઈ શકે છે પણ એમાં શું છે કે લોકો જે આખ જે જે સ્લીપર કોચમાં કરે છે એનું કાલ ને ઉઠીને એસી માં થઈ જશે એસી થી ફર્સ્ટ તો આ વસ્તુ સરકાર માટે સારી નથી ને લોકો જે લોકો ચ ચાર પાંચ પાચ હજાર રૂપિયા આપે છે જે ટ્રેનમાં બેસવાનું એનું શું કે તમને જોશો કે એ એ એ લોકોને ખુબ જ અનકમ્ફર્ટેબલ થઈ જશે એ લોકો નહી રહેેશે
એ તો છે ભાઈ કેમકે કેમકે બધા ટ્રેનમાં એક લિમિટ એક લિમિટ હિસાબે પબ્લિક નહી જાય પબ્લિક એટલે ઓવર એટલે પબ્લિક
બહાર લટકીને બી ચાલી જાય છે બહાર લટકીને બી લોકો કેવી રીતે પણ ક્યાય અત્યાર સુધી એ લોકોને પોહોંચવું જ છે
તમે લોકલ જો તો લોકલ કેવી કેવી રીતે લોકલ જાય બધા લોકો તો એમ બહાર પછી લટકીને બી બધું માટે સરકારે બધું નિયમ તો લાવવા છે નિયમ તો લાવું છે ગેટ બંધ વાળું આપડે લોકલ લાવવા છે બહુ બધું વસ્તુ સારું બી કર્યા છે સરકાર એ નથી ચલે હે.
પણ જો એવું છે, જો સાંભળો સાંભળો સાંભળો ભાઈ મે શું ક તમને ખબર છે. છે, અહિયાં જેવા ઉતસ રાજ્યો છે. છે કે નહી? તો જે તસ રાજ્યમાં જે આપણને હિન્દુસ્તાને જે આપણને જે રોલ આપ્યો છે. એમાં શું છે કે ઘણા બધા એવા રાજ્ય છે, જેવા કે ગુજરાત થઈ ગયા, રાજસ્થાન થઈ ગયા, અને એવા એટલે મોટા મોટા રાજ્યો છે એમાં વધારે લોકો નથી ચડતા ટ્રેનોમાં એ જેવા કે મુંબઈ ને દિલ્હી એક એવો શહેર છે જેમાં ખુબ જ લોકો ન આવણ આવન જાવન રહે છે, તો જેનાથી લોકોને ખુબ જ તકલીફ થાય છે. તમને શું લાગે ભાઈ? હ.
એ તકલીફ તો થવાનું છે કેમ કે મેટ્રો સિટી જો છે, પબ્લિક ત આવે કામ કરવા માટે વધુ કરવા માટે આવે તો હું એમાં પબ્લિક છે, તો ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટેશનમાં ટ ટાઈમ તો લાગે પણ સરકારે બી બહુ બધુ સુવિધા આપેલું છે. લાઈક તમે જો હમણાં મે મેટ્રો આવી ગયો દિલ્હીમાં અને મુંબઈમાં મેટ્રો આવી ગયો અંડરગ્રાઉન્ડ
બહુ બો પધી હા બહ પછી સરકારે તો ખુબ જ બધું આપી દીધ દીધું છે.
હા, આજના ટાઈમ પર સરકારને તો કઈ કેવાય નહી. કેમ કે પબ્લિક એટલા એટલે વધી ગયા ને તમે કેવો ના મુંબઈમાં તો તમે જાઓ એટલે તમને આપણે ટેક્સી માટે બી લાઈઇન લગાવવા પડે.
નહી નહી એકદમ બરોબર કીધું. ત્યાંની પબ્લિક જે છે ને એ ખુબ જ વધી ગઈ છે. જેના લીધે જ આજની સમય ઉપર, આજની કાળો ઉપર એટલો પ્રભાવ પડી રહ્યો છે. જે લોકોને આટલી સ્વસ્થ ની બીમારી ને ઘણા બધી બીમારી જે જે લોકોને જે શ્વાસ માટે હોય છે, જે ઘૂંટન હોય છે, જે બધા બધા લોકો રેલવે માં ચડ હર કોઈને રેલવે નથી ભતું તમને બી ખબર, તમને બી ખબર હશે કેમ કે રેલવે એક એકત્ર માત્ર માધ્યમ છે જેનાથી લોકો એક એક જગ્યાથી બીજી જઈ શકે છે. એમના એમના પૈસા પૈસા ના હોય ત્યાર સુધી બી લોકો જાય જ છે. આજની ટાઈમ પણ આટલા બધા દુષ્કામ લોકો કરે છે. રેલવેમાં તે તમે જોશો કે રેલવે ની ગંદગીની શું શું વાત કરું તમને બી ખબર હશે લોકો એટલે પોત પોતાની જગ્યા પર એટલી ગંદગી ફેલાવે ફેલાવે છે, કે એ રેલવે ને ખુબ જ નુકસાન થાય છે.
એ તો છે ને પછી લોકોનું તો હું કેવાનું ભાઈ જે સરકારી કર્મચારીઓ હોય એ લોકો પોતે હું કરીએ ડસ્ટબિન હોય ડસ્ટબિન થી ડસ્ટબિન થી કચરા ઉાઠા ઉઠાડીને પછી એ લોકો હું કર ટ્રક ફેંકી મૂકે મારા હામે બે ત્રણ વસ્તુ હા એ બધું લોકો કર્મચારી જો હારુ ની હોય. ને લોકો તો પછી એમ થવાના ને લોકો લોકો સિવિક સેન્સ સિવિક સેન્સ તો નહી મળે લોકોને પણ એ લોકો ને તો હોવી જોએ.
તમે એકદમ સરસ વાત ક્યો ભાઈ તમે એકદમ સરસ વાત ક્યો કેમ કે તે લોકો જેમ કે સર સરકારના કર્મચારીઓ જ એવા જ હોય તો તું આપડે પબ્લિકને કેવી રીતે કહી શકી. જે પબ્લિક જે છે, એમનો એ લોકોમાં બી જરાક સિવિક સેન્સ હોવું જોઈએ. એ લોકો લોકોને બી જરા ક્યાંય ને ક્યાંક કચરા ફેંકવું ના જોઈએ, ને ક્યાંય બી થૂકવું ના જોઈએ. તે લોકો તે લોકોને લીધે આપડો ભારતીય રેલ નું નામ એટલો ખરાબ છે વિદેશી લોકો ભી આપડા રેલવેમાં બેસીએ તો એ લોકોને એટલો ઘણો બધો દુઃખ લાગે કે એટલો કે આ શું માધ્યમ છે. જે એવી રીતે થયા કરે
પર આજના ટાઈમ પર તો તમે કોઈને અમે એક એક લોકોને પકડીને કહી નહી શકો પણ એ તો છે વત તા બધા લોકોને એમ સિવિક સેન્સ આવી જાય પણ તો ઓવર ઓલ એમ જ કેહેવાય કે સરકારે બહુ બધું આપણને ફાયદા આપતા રહેલા છે સરકાર નો આભાર કરવા જોએ આપણને કેમ કે આજ થી દસ વર્ષ પેલા એવું કઈ નથી હતા ને હમણાં તો આ વસ્તુ જે છે આ તો લોકો નો ફોલ છે ને મારે છે એતો વક્ત આવતા આવતા બધું લોકોને બી
દિમાગ આવી જશે હા પણ તમે જો કેવ લોકોમાં લોકોને તો શું છે, લોકોમાં પોતે જાતે અક્કલ હોવી જોઈએ, કેમ કે જે અક્કલ જ ના હોય તો પછી એનાથી શું થાય કે બોવ બધા લોકોને એટલું ખરાબ લાગે કે એટલું ખરાબ થઈ જાય તો આનાથી આપણી જે સિચ્યુએશન છે, જે માહોલ છે એ બધું બહું ગરમ થઈ જાય છે તો આપણને આ વસ્તુ એ ટાળવા મા તે જે બી પ્રયત્ન કરવું જોઈએ જે લોકોએ પોતપોતા પોતપોતાને જેવી પ્રયત્ન કરવો જોઈ એ જેવો સંપ ભાગ લેવો જોઈએ જેટલું આગળ વધવું જોઈએ પણ આ લોકો કરતા નથી, સરકારે કેટલુંક બી કઈ બી કરીએ ને લોકો માટે પણ એ લોકોને શું પચતું નથી.
એ તો છે ને આપણને બસ એવું જ કે આપણા કામ કે ભાઈ આપણા આજુબાજુમાં કોઈ એ સસ્તા નહી કરે ને ટિકેટ વિકેટ કોઈ ની લે ફરે ની આપડે રોજ ના ટાઇમે આપડે સૂચિ કરી શકીએ ને આપડું કામ એજ છે અને બીજું જો તો આપડે પોતે બી હારું રહી જોયને પછી તો બીજું તો હું કેવું કેમ કે આ ટોપિક પર બવ આપડે ડિસ્કસ કર્યા.
હમ્મ મેં તમને શું કેશુ ભાઈ ખબર તમને કે તમે જો છે ને તમે જો ક્યારેક બી રેલવેમાં જે તમામ નિયમોનું તમે પાલન કરો કેમ કે તેમાં શું છે આ આપડી નિયમતાને આપડી સરળતા અને આપણું જે ડિસિપ્લિન છે એમાં આપણને કઈ દોષ ના આવે. તમે તમારી રીતે તમે સારું જ રહેવાનું કેમ કે જે આ વિષય છે આ ખુબ જ મહત્વપૂર્ણ વિષય છે, આજની ટાઈમ ઉપર
એકદમ હાચી છે, અને તમને મેં કેવા તમારા આ ટોપિક પર ડિસ્કસ કરવામાં બઉ સરસ
મને બી મને બી મને બી ખુબ જ તમારી સાથે આ ભારતીય રેલ ઉપર વાત કરવાની ખૂબ જ આનંદ આયવો તમે પોતે જ ખૂબ જ આગળ શ્રેણી રીતે વધી શકો છો તમે આ ભારતીય રેલને સ્વચ્છતા રાખવાનો અભિમાન કરું છું હું. તમે મારાથી વાત કર્યા તમને તમારો આભાર ને ધન્યવાદ.